હલો
હ
અવાજ આવે છે મારો? હલો
હલો
હા અવાજ આવે છે મારો?
ના આવતો છે.
ઓકે ઓકે
હા તો આજે હું છે ને તમારી સાથે રંગોનું સામાજિક પ્રભાવ એ એટલે માનસિક પ્રભાવ હું તમારી સાથે વાત કરવા માંગુ છું તમા પાસે ટાઈમ છે ખરો
હા હું ફ્રીજ છું બોલો ને
સારું તો હું કવ ને તો રંગ વિશે રંગો આપણા જે જીવનનું ખૂબ જ મહત્વ પૂર્ણ ભાગ છે અને હું કહું તો પ્રાકૃતિકથી છે ને લઈને આપડા ઘરો અને કપડાં શાળાઓ અ જેમ કે અ કાર્યસ્થાણો અને તહેવારો સુધી દરેક જગ્યાએ રંગોની છે ને વિશેષ સ્થાન છે. રંગો માત્ર વસ્તુઓનું સુંદર ભાવના જ નહીં. પરંતુ છે ને તેઓ આપણા મનને અ વિચારને અને લાગણીઓને છે ને વર્તનને પણ એટલે ઉડી અસર કરે છે. મનોવૈજ્ઞાનિકને તમે સાંભળ્યું હશે કે મનોવૈજ્ઞાનિક છે ને મનોવૈજ્ઞાનિક અ અનુસાર છે ને દરેક રંગના એક અલગ અલગ પ્રકાર હોય છે. અને લાગણી અને અ મનોદાશા ઉત્પન્ન કરે છે. તેથી છે ને હોસ્પિટલ જેમ કે શાળા ઓફિસ પછી બગીચા અને ઘરનાં બધાં જ સજાવટમાં છે ને રંગોનું છે ને પ્રસંગી છે ને ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવે છે અને તો હું કવ ને તો રંગ માનસિક પ્રભાવ વિશે તો એ છે ને યોગ્ય રંગો મનને છે ને શાંતિ પણ આપાય છે. અને આત્મવિશ્વા પણ વધેય છે. અને જે જીવનમાં સકતા સકતા જ નથી ને તે પણ થઈ જાય છે. અ રંગોના જેને ઉપયોગ છે ને થેસ્પી અને માનસિક પછી સ્વાસ્થ્ય સુધારવા માટે છે ને કરવામાં આવતો હોય છે હું કહું ને તો લાલ રંગ જેમ કે શક્તિ છે તો પછી અ શક્તિ ઉત્સવો સાહસ અને ઉત્મા વિશ્વાસ નું પ્રતિક માનવામાં આવે છે લાલ રંગને આ રંગને છે ને વ્યક્તિ માં ઉર્જાને કાર્ય કરવાની છે ને પ્રેરણા પણ વધારે છે તેનું વધુ એટલે પડતો છે ને ઉપયોગ ઉસ ગુસ્સો અથવા કે ચિંતા પણ વધાવી શકે છે અ હું કઉં ને તો વાદળી રંગ જે શાંતિનો છે ને સ્થાપના હોય છે વિશ્વનું પ્રતિક હોય છે આ રંગ છે ને મનને શાંતિ આપતું હોય છે ને અ રાખવામાં મદદ કરે છે અને એકતા પ્રત્યે વધારે છે અ તમને હું તો લીલો રંગ વિશે પણ ખુબ તાજગી વિકાસ કરવાનું હા આવે છે તમે શું કેવા માંગો છો
હા હા રંગો વિશે તમે સારી જાણકારી આપી હું એ સાથે સમજ છું કે રંગો આપણને કે આપડા અમ વ્યવહારમાં કઈ રીતનો ઉપયોગ થાય છે અને કઈ રીતની એની છાપ હોય છે તો રંગો વિશે તો હું કહું ને તો કે આપડે રંગોનું આપડા જીવનમાં ખૂબ જ મહત્વ છે અલગ અલગ રંગ એનું અલગ અલગ કાર્ય કરતું હોય છે એટલે અ ક્ષેત્રમાં એટલે બધી જ જગ્યાએ જોવા જઈએ તો બેરમ કંઈ નથી હોતો પહેલાંના જમાનામાં લોકો ટીવીમાં બી જોતા ને તો બ્લેક એન્ડ વ્હાઈટ માં ટ આપડે ટીવી શો જોવા મળતા પણ ધીરે ધીરે ટેકનોલોજી વધી અને બ્લેક એન્ડ વ્હાઈટથી કલરફુલ ટીવી આવી અને લોકો એ રીતનું જોતા થયા એટલે કલર આપણને ખૂબ જ મહત્ત્વનો છે કે બધી જ વસ્તુમાં આપણને જોવામાં સમજવામાં બધી રીતે અલગ પડે છે અનેને ખૂબ જ મદદગાર થાય છે આપડે જોવા જઈએ તો કોઈ એવું ક્ષેત્ર નહી હશે કે જ્યાં કલર નહીં હોય એક જ કલર તે નહી જોવા મળે અને એનું જે કાર્ય હોય છે એની જે વસ્તુ માહિ હોય છે તે બી અલગ પડે છે હવે જેમ કે આપણે હોસ્પિટલોમાં જઈએ તો સફેદ કલર જોવા મળે છે તો સફેદ કલરનું કાર્ય જે છે કે વસ્તુ મગજને શાંતિ આપે લાઈટ કલર હોય છે. સોફ્ટ કલર હોય છે. એ પોઝિટિવિટી આપે છે આપણને. તો આપણે આપણા મનને શાંતિ આપે એટલા માટે એવી જગ્યાએ પછી સફેદ કલર વાપરવામાં આવે છે. એટલે બધા જ કલર નું એક અલગ મહત્વ છે. એની અલગ કહાની છે. કે એ આપણને કઈ રીતે ઇફેક્ટ કરે છે. માનવ જીવનને કઈ રીતે ઇફેક્ટ કરે છે. તો તે રીતે જ એનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હવે આપણે રેડ કલરની જ વાત કરીએ તો રેડ કલર તે એકદમ ભડકાઉ કલર લાગે છે. તો એનું કા એ આ કલર આપણે આંખમાં લાગે એવું છે. તો એ કલરને લોકો અલર્ટમાં ડેન્જર જગ્યા વધારે યુઝ કરે કે તે તરત આપણને દેખાઈ આવે છે. અને એ જોઈને આપણને ખબર પડે કે હા આ જગ્યાએ કેવું શું હશે. ને ખ્યાલ જ આપણને આવી જાય છે કે હા રેડ કલર એટલે અલર્ટ. તો એ રીતે રેલવેમાં બી આપણે જોઈએ તો ત્યાં આપણને અ ગ્રીન ને રેડ કલરના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ એવી જગ્યા નહીં હશે કે જ્યાં કલરનો ઉપયોગ નહીં કરવામાં આવે. અ હાલમાં તો હું કહું ને કે હું પાર્લરના ક્લાસીસ કરું છું. તો ત્યાં પણ જોવા જઈએ તો અ કલરથી થિયરી આવે છે. તો તેમાં તો કલર થિયરી નહી સમજ્યા હોય તો આગળ કાર્ય જ નહી કરી શકાય. બધી વસ્તુનુ અલગ જ કાર્ય હોય છે કે કયામાં કઈ હવે એમાં આપણે એક ફેશનની જ વાત કરીએ. તો ફેશનમાં બી આપણે કલર કોમ્બિનેશન કઈ રીતે કરવું કયો કલર કઈ રીતનું સૂટ થશે? તો તે સ્કીલ માં બી કલરનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય. કે આપણે કઈ કલર ને કઈ રીતે કોમ્બિનેશન કરીએ તો એ આઉટફિટ કેવો લાગશે. એ માણસ પર કયો કલર કઈ રીતનું દે સારું દેખાશે કે ખરાબ દેખાશે. તો એ રીતનું કાર્ય થતું હોય કલર નું એટલે કલર તો જોવા જાય તો આપણને બહુ જ અસર કરે છે.
હ
અમુક થેરેપિસ્ટ લોકો હોય છે તો તે પણ કલરનો ઉપયોગ કરે છે. કે અ જે કલર હોય છે તો તે આપણને માનસિક રીતે પણ અસર કરતા હોઈએ છે. જેમ કે આપડે સ્ટ્રેસમાં હોઈએ ને આપણને સારું નહી હોય તો આપણે કશે વોકિંગ કરવા જઈએ કે ગાર્ડન જતા હોઈએ. તો તે્યાંનો જે માહોલ હોય છે. તે્યાંનો જે કલર હોય છે. તો તેનાથી આપણા અ માઈન્ડ પર અસર પડે છે. ત્યાં લીલું લીલું જોઈને સોફ્ટ લીલું હોય એકદમ કુલ જેવું કલર લાગતું હોય સ્કાય બ્લુ કલર હોય તો તે આપણને અ આપણા માઈન્ડને આપણા આઈઝને સોફ્ટ કલર લાગતું હોય ખુ લાગે એટલે એ આપણને સારું લાગે. તો ત્યારે આપણું જે માઈન્ડ હોય તો તે પણ આપણું સારું થઈ જાય ખરાબ ની જગ્યાએ. તો કલર આપણને માનસિક રીતે પણ અસર કરતું હોય છે. અને સાયન્ટિક રીતે જોવા જઈએ તો અમુક કલરો જે હોય છે. તે ગરમી નો